. હેલો હું એકદમ મજામાં છું ઘણાં દિવસ પછી તમે ફોન કર્યું.
હાં હું છે અ ઓ. તો હું છે ને ક્યાંરની એક બહુ રસપ્રદ ચ બુક વાંચી રહી હતી. તો મને થયું કે લાવ તને ફોન કરીને આ વિશે વાત કરું.
અરે વાહ એવી તો કઈ રસપ્રદ બૂક વાંચે છે. જે મને નથી ખબર મને પણ જણાવ ને થોડીક.
હું આપડી છે ને સિંધુ ખીર ની સભ્યતા વિશે વાંચી રહી હતી આપડે જ્યારે સ્કૂલમાં ભણતાં ત્યારે તો માત્ર નગર આયોજન અને રસ્તાઓ વિશે જ ઉપરથી જ જાણવા જાણતા હતા પણ શું તે ક્યારેય વિચાર્યું. છે કે હજારો વર્ષો પહેલાં એ લોકો તહેવારો કે ઉત્સવો કેવી રીતે ઉજવતાં હશે.
હા આ તો બહું મસ્ત વિચાર છે. જેવો મુદ્દો કઈ કે ઇતિહાસ એમનું કોઈ ચોક્કસ તહેવારો નામ તો નથી મણતા. જેમ કે દિવાળી, હોળી, સંસ્કૃતિ બહુ ભવ્ય બુકમાં એનો ઉત્સાહ વિશ વિશે શું છે તું એ તો મને જણાવ.
તો બુકમાં લખ્યું છે કે એ લોકો પ્રકૃતિનાં બહુ મોટાં ભૂજક હતાં. અને તેમણે છે ને પાકની લાવણી થતી હશે ત્યારે તેઓ ચોક ખુબ જ મોટો ઉત્સવ માનતાં હશે તે લોકો પ્રકૃતિની જ પૂજા કરતાં ને પેલાં પ્રકૃતિ તી પેલા તો એવું કઈ હતું ને તે લોકો છે ને હંમેશાં પ્રકૃતિની પૂજા કરતાં. એને એવી રીતે બધા ભેગા મળીને અનાજની પૂજા કરતા હતા અને એ ઇ ઈ જે ઈ બાબતની જે લોકો ખુશી મનાવતા.
અરે હા મોહેજો દળો જે મહાન સ્થાન નગર મળ્યું છે એના વિશે તો મેં પણ ક્યાંક વાંચ્યું તો એવું માનવામાં આવે છે કે કોઈ ખાસ ધાર્મિક તહેવાાર કે સામૂહિક ઉત્સ ઉત્સવના દિવસે બધા લોકો ત્યાં ભેગા મળીને પવિત્ર સ્નાન કરતા હશે બરાબર ને.
હા સાચું બિલકુલ સાચું એ સિવાય ત્યાંથી મળેલી પશુ પસી ત પતિનાથની મૂર્તિ. અને માતૃદેવીની મૂર્તિ પરથી ખબર પડે છે કે તેઓ કોઈ ખાસ તિથિ એ ભેગા થઈને નૃત્ય અને સંગીતના કાર્ય કર્મો પણ રાખતા હશે. પેલા ગ્રાસા કાસાની નર્તકીની મૂર્તિ યાદ છે કા યાદ છે ને દર્શાવે છે કે એ એ જમાનામાં પણ નૃત્ય એ ઉત્સવનો એક મહત્વનો ભાગ હતુ.
હા એ તો સાચું કીધું તે કે એ તો કેટલું અદભુત કહેવાય. એ લોકો માટીના રમકડા બનાવવામાં પણ બહુ હોશિયાર હતા. એ તો કદાચ હેને તહેવારના સમયે મેળા જેવું ભરાતું હત જ્યાં બાળકો માટે આવા રમકડા વેચાતા હશે. અને શિલ્પકારો પણ પોતાની કળા બતાવતા હશે બરાબર ને?
હા. તે છે ને લોથલ અને કાલીબંગલ જેવા સ્થળોથી જ અગ્નિકુંડ પણ મળ્યા છે. એટલે જ બને એટલે જ બની શકે છે કે તહેવારોના દિવસે તે સામૂહિક યજ્ઞ કે અગ્નિ પૂજા કરતા હોય. જયારે તને તો ખબર જ હશે કે લોથલ જ આપણેે અહીંથી પેલું અમદાવાદ છે ત્યાંથી જ આપણે લોથલ લોથલ ત્યાં જ છે. ત્યાં જ છે એ સ્થળને જ હે ને લોહીનો મરેલાનો ટેકરો તરીકે હેને માનવામાં આવે હે લોથલને. અને એ આપડે છે ને એ ગુજરાતમાં જ આવેલું છે લોથલ. અને ત્યાં પણ છે ને ઓવ પેલાના જમાના નામાં હેને જયારે પણ આપડે દેશ વિદેશથી અહીંયા વસ સ્તુ લેતા ને ત્યારે ઇયા બોટ બોટ પણ હેને લોથલમાંથી જ મળેલી હતી. એટલે તેમાં પણ આ રીતે હશે અને એ પણ તને ખબર હે? કે ત્યાંના હે ને અગ્નિ પૂજા પણ એ લોકો સામૂહિક કરતા હોય છે. અને આખું નગર હેને રોશનીથી ઝરહળરથી ઉડતું હોય એવું મને લાગે છે. ભલે ને આપડી આપણી પાસે તેમની નીતિ ઉકેલવા માટેના કોઈ પુરાવા નથી. પણ આ બધી વસ્તુઓ પરથી અંદાજ લગાવી શકાય કે તેમનું જીવન પણ ઉત્સાહોથી ભરેલું અને જીવંત હતું.
હા ઈતો તમે સાચું કીધું પરંતુ ત્યાંનું બધું કેવું કે ગ ગટરીય જે સિંધુ ખીણની તભિયતા હતા તે એ સમયમાં તો હેને એ સુંદર વ્યવસ્થિત શહેરો અને રસ્તાઓ. સીધા હે કે એકબીજાને કાટ ખૂણે મળતા હતા. અને ત્યાં તો મજબૂત મકાનો પાકી. ઈટો ઘરો બનાવવામાં આવ્યા હતા. એ અને ગટર વ્યવસ્થા પણ ત્યાં હતી લગભગ દરેક ઘરમાંથીને ગટરના મુ મુખ્ય નાણાને જોબવી હતી. અને પાણીની સુવિધા, કુવા કુવાઓ અને સ્નાનગૃહોની પણ સારી વ્યવસ્થા હતી અને ત્યાંનો મુખ્ય ખોરાક હેને આવું ખેતી, ઘઉં, જઉં, કપાસ. અને પાક પણ ઉગાડવામાં આવતા હતા. અને પશુપાલનમાં હેને ગાય, બળદ, ભેંસ, ઘેટા, બકરીઓ. પાડવામાં આવતા ને તમે જેમ રમકડાની વાત કયરીને કે એ સમયે બાળકો માટે રમકડા તો હા એ સમય હેને ત્યાં હસ્તકલા અને માટીના વાસણો. પછી ઘરેણા, રમકડા અને ધાતુની વસ્તુ પણ અ ખોટકામ દરમિયાન મળી આઈ હતી. અને તેમની લિપિ હજી સુધી સંપૂર્ણ રીતે વાંચી શકાય તેમ છે. છે એતો તમને ખબર જ છે ને?
હા એ તો મને ખબર જ છે અને એમના મકાનનું બાંધકામ છે ને એ રસ તાની બંને બાજુ મકાન નું બાંધકામ હતું ઈ મકાન નું બાંધકામ હેને કાચી અને ગેટ નું હતું એમાં ઈમારતે લાકડું નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તમામ થરતી જ થરતી હે ને અં ઈટોની સાઈઝ નો રેશિયો પણ એક સર ખો મળી આવ્યો છે. જે બધી સ બધી કોરથી ને ઈટનો સાઈડ નો રેશિયો એક જ સરખો છે. અને મકાન હેને એક ઊંચી પીખિકા પર બનાવવામાં આવતા હતા ત્યારે અને મકાન ના દરવાજા કે બારી હેને રસ્તાની બાજુ ન રહે ને તે માટે મ મકાન ના દરવાજા હંમેશા છે ને પૂર્વ દિશામાં રાખવામાં આવતા એટલે ઈ એક અને એમાં પણ એક અપવાદ છે. કે એક લોથલ જ એવું હતું કે મકાનના અ દરવાજા હૈ ને પશ્ચિમ દિશામાં હતા એટલે એ હેને રોડ તરફ થી ખુલતા અને મકાન હંમેશા બે માળિયા બાંધવામાં ત્યાં આવતા હતા અને ત્યાં ઓરડા ઓરડામાં હેને શાસક બે થી પાંચ ઓરડા અને ચબુતરો પછી કુવો અને કોઠાર પણ અયાં હતા એટલે નાગરિક હેને એક થી ત્રણ ઓરડામાં જ રહે એટલે ઈ ત્યાં હે ને કોમન નાનાગર હોઈ. પછી રસોડું હોય અને એમાં ગટર વ્યવસ્થા પણ હોય અને ત્યાંનો ઉછેર નું કાર્ય હેને મીઠાઈ તું મંધ ઉછેરમાં એ મીઠાઈ હોય મંધ મંધ ની મીઠાઈ બનાવવામાં આવતી અને મુખ્ય ધાન્ય જેમ કીધું એમ જઉ પછી કપાસ ની ખેતી હેને સિંધુ સંભ ત્યાંની વિશ્વને દેન છે. અ સૌ પ્રથમ અ કપાસ ની ખેતી હે ને આપડે સિંધુ સભ્યતામાંથી જ જ થઈ તી એટલે ઈજ આપણું આ આખા વિશ્વને એની દેન છે.
હા. અને તમે જે વાત કરી લોથડની એજ રીતે હેને ધોળા કાલી બંગલ ની વાત કરી એજ રીતે હેને તેમાં થોડા વેર પણ સમાવેશ થાય છે. કે થોળાવીરાની પણ ઘણી બધી વિશેષતા છે. અ એ ત્યાં છે ને ધોળાવીરા માં તો ખાસ કરીને હેને અ એવું છે કે ધોળાવેરા રહ્યું ને ગુજરાત ના કચ્છ જિલ્લામાં આવેલું સિંધુ સભ્યતા નું એક મહત્વપૂર્ણ પુરા તત્વ સ્થળ છે. જે તે હેને વિશ્વનું સૌથી સારી રીતે સંરક્ષણ હળપા કાયૅ નગરો નું એક માનવામાં આવે છે. ત્યાંની મુખ્ય માહિતી જો આપણે જાણીને તો અ તેનું મુખ્ય સ્થાન હે ને કચ્છ જિલ્લો હે જે ગુજરાતના ખડીર બેેટ પર આવેલું હે. અને ત્યાં શોધકામ ઓગણીસો સાસઠથી ને અડસઠ માં જગજીત જો જોશી દ્વારા કરવામાં આવી હતી. અને ત્યાં ખોદકામ હે ને ઓગણીસો નેવું ની આસપાસ હે ને આર એસ અ બ્રિટન ના નેતૃત્વમાં ખોદ કામ કરવામાં આવ્યું. અને ત્યાંનો સમયગાળો હોય ને અંદાજે ઇસ્યુશન પૂર્વ ત્રણ હ ચાર સો ને પંદરસો સુધી નું બશાવટ હતી અને વિશ્વ વારસા બે હજાર એકવીસ માયન્સ દ્વારા તેને વિશ્વ ધરોહરો સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું આ તો તમને ખબર જ હશે ને
હા એ તો મને ખબર જ છે કે ઈ ધોળાવીરાની માન્યતા અતી પણ એ છે ને લુડી નદી કિનારે આવેલું હે ધોળાવીરાણ્યું ને ઈ અને એનું ઊત્કરણ પણ તમે જેમ કીધું એમ પણ એ એકે ની ખાસિયત છે ધોરાવીણા ઉપરથી હે ને કર્કૃવૃત પ્રસાર થાય હે જે આપડા બધા જિલ્લામાંથી આપડે એ પ ગુજરાત ના હે ને સાત જિલ્લામાંથી જેમ પસાર થાય ને એ માનું એક કચ્છ નો ધોળાવીડા હે તો એના ઉપરથી હે ને કર્કવૃત પ્રસાર થાય અને એ લોણી નદીના કિનારે આવેલું હે પછી એની પણ એની વિશ્વની સૌથી પ્રાચીન જળ વ્યવસ્થા પ્રણાલી હે જેમાં કે હે ને રેન વોટર અ હાર્વેસ્ટ સિસ્ટમ ત્યાં આવેલી હતી અને જે તમે દસદીપીનું કીધું ને જે હજી સુધી ઉ કેલાઈ નથી ઈ ઈ છે ને ધોળાવીડા માંથી મળી આવી હતી. એમને હે ને એમને દસ અક્ષરો નું હેને સાઈન બોર્ડ તરીકે એને ઓળખવામાં આવે હે અને એ એક હેને સુદકોંડર અગત્ય નું એક બંદર હે ઈ જ ઈ ચાંદુ પથ્થર ના મણકા માંથી બનેલું હે અને ગુજરાત નું રંગપુર હે ને પરિપક્વ હડપીય સભ્યતાનું સભ્યતા તરફ ગતિ દર્શાવે છે જે અ કેન્દ્રીય એમાં એની એક વિશેષતા પણ છે ધોળાવીરાની કે કેન્દ્રીય બ જેટ છે બે હજાર વીસ એકવીસમાં એને પુરાત તમે કીધું એમ કે મ્યુઝિયમ બનાવાની જાહેરાત કયરી તી અને એને વિશ્વ ધરોહરમાંય ત્યારે જ સામેલ કયરું તું સત્યાવીસ જુલાઈ યુનેસ્કો દ્વારા એટલે ઇ છે ને ભારતની ચાલીસ મુ સ્થાન છે જે વિશ્વ ધરોહર ની યાદીમાં સામેલ હોય ને ઇ ચાલીસમું સ્થાન અને ગુજરાતમાં ચોથું સ્થાન તેમને મયરું છે. એટલે આપડે અ જેમ કે ગુજરાતમાં તો છે ને વિશ્વ ધરોહરમાં સામિલ ચાર સ્થળ હે આપડા ગુજરાતના એક બે હજાર ચાર માં હે ને ચામપાનેરની બે હાજર ચૌદ માં રાણકીવાવ અને બે હજાર સત્તર માં ઐતિહાસિક જેમ કે આપણું અમદાવાદ લોકલાડીલું અને બે હજાર એકવીસમાં ધોળાવીરા
હા તમે આ બાત બધી વાત અ સાચી કીધી મને તમારી સાથે આ હિસ્ટ્રી જાણવાની ખુબ જ મજા આઈ કેટલી રસપ્રદ વાતો કરી હ તમે મને આવી રીતના જ હે ને નવી નવી હિસ્ટ્રી ની વાતો જ જણાવજો મને તો કાઈ એટલી બધી પૂરતી માહિતી છે ની મારી પાસે તો
ઓકે તો મળીએ આપડે
હા ઓકે બાય
બાય